હ
કેમ છો?
મજામાં તમે કેમ છો?
મેં પણ મજામાં બીજું શું કરું છુ
કાય અત્યારે નીચે આવ્યો
નીચે ક્યાં
મારા બિલ્ડીંગના નીચે
ઓ અચ્છા
હા તમે.
મેં એમ જ બેસી છે.
બરોબર.
બીજું બધું કેવું ચાલે છે.
હા સારું ચાલે છે તમારું.
હમ બધું મસ્ત.
હું કરી રહ્યા છો અત્યારે તમે.
મેં કઈ નથી કરી મને મ મને તમારાથી એક પ્રશ્ન હતો.
હા પૂછો.
આપણે મેથ કેલ્ક્યુલેશન એટલે ગણતરી સારી રીતે સ્પીડમાં જાતે કરવા માટે શું શું કરી શકીએ.
તે માટે આપડે પેલે બેઝિક નોલેજ જે ફાઉન્ડેશન કહેવાય તે બરાબર હોવું જોઈએ. ત્યારબાદ તેના તેને એક્યુરેસી કરવા મતલબ વારંવારે પ્રશ્નનો નો ઉકેલ કરવો જોઈએ જેથી આપણે એક્યુરેસી વધે. અને હોય ત્યાં સુધી શોર્ટકટ વધારે ઉપયોગ કરવો જોઈએ.
સરસ.
તમે શા માટે પૂછ્યું આ સવાલ
મારું મેથ કેલ્ક્યુલેશન ખુબ જ નબળું છે એટલે મને એમ વધારે સ્પીડ એટલે ગતિ જોઈતી હતી. ગણતરી કરવામાં એટલે
અચ્છા બરોબાર તમને અત્યારે ગણિતની શા માટે જરૂર પડી.
હું એક ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરી રહું છું એમાં આપણેે કેલ્ક્યુલેટર યુઝ નહી કરી શકીએ. એટલે મને ખુબ જ પ્રોબ્લેમ થતી છે કેમ કે મેં કોમર્સ બેકગ્રાઉન્ડથી આવતી છે એટલે
અચ્છા બરાબર. હું તમને કીધું તે તમે ટ્રાય કરો તો તમારું ગણિતમાં એક્યુરેસી ખુબ સારુ થઈ જશે.
તમારું મેથ કેવું છે.
મારું મેક્સ એવરેજ.
ઓ
હા શું કરો છો બીજું અત્યારે કોમ્પ્યુટર ક્લાસ જાવ છો.
મારુ કોમ્પ્યુટર ક્લાસ પૂરું થઈ ગયું છે, એક્ઝામ કાલે છે થિયરી ની છે.
અચ્છા સેની એક્ઝામ
એ થિયરી બેઝ છે એટલે એના પરથી આપને સર્ટિફિકેટ મળે.
સબ્જેક્ટ કયું એમ મતલબ ડિફેન્સી કરો છો શું કરો છો?
ટેલીમાં.
અચ્છા ટેલીનો એમસીક્યુની એક્ઝામ છે તમારી.
હા.
બરોબર છે બરોબર છે.
ત્રિપલ સી પટી ગઈ ખુબ જ સરસ એક્ઝામ ગઈ પ્રેક્ટિકલ થિયરી બંને જ બહુ સરસ ગઈ.
અચ્છા તો તમારા ત્રિપલ સી માં કેટલા માર્ક આવ્યા.
બંનેમાં ત્રિપલ સીમાં પણ ફોર્ટી એટ અને પ્રેક્ટિકલમાં પણ ફોર્ટી એટ જ આયવા.
ખૂબ સરસ.
હવે ટેલી નું છે એમ તમેં પણ તાજ થી ટેલી કરેલું ને
હા હું પણ અહિયાં વલસાડ કોલેજ માંથી જ ટેલી કર્યું હતું
તમે જણાવી શકો છો થિયરી માં શું શું પૂછી શકે છે એ લોકો
ટેલીના થિયરીમાં તો તમને ગ્રુપ અને લેઝર વિશે પૂછી શકે છે.
મેં સાંભળેલું કે લાસ્ટ યર પેપર ટોપિક જ ચેન્જ કરી મૂકેલું એટલે પેપર બો ટફ હતું
ના પણ જો આવડતું હોય બેઝિક નોલેજ હોય તો આપણે એનો સારું માર્ક આવી શકે છે કઈ વધારે હાર્ડ ન
તમારા કેટલા માર્ક્સ આવેલા
મારા થર્ટી સિક્સ જેવા હતા ફિફ્ટીનમાંથી
સરસ કેવાય
હમ્મ.
ઉપર જો હવે
તમારો સમય શું છે કાલનો એક્ઝામ નો
મારો સમય બાર થી ત્રણ છે.
બરોબર ત્રણ કલાક નો
ના બે કલાક નો
તો એક કલાક શા માટે વધારે
એ લોકો કદાચ બધી એપ્સ ને ડાઉનલોડ કરાવશે તો એમાં ટાઈમ ને એ જશે બધું
અચ્છા સમજી ગયો તમારી એક્ઝામ માટે તમને બેસ્ટ ઓફ લક
થૅન્ક યુ બીજું તમે અત્યારે શું કરતા છો
હું અત્યારે બેકિંગ એક્ઝામની તૈયારી કરી રહ્યો છું
ઓ એમાં શું શું અત્યારે તમે સ્ટાર્ટ કરી મૂક્યું છે કે બાકી છે
હું સ્ટાર્ટ કર્યો એને બે મહિના થયા
હમ બીજું બધું કેવું ચાલે છે
હા સારું તમે ચા પાણી પીધી
હા તમે
ના બાકી છે હજી હું નીચે આયો છું ઘરે જઈશ અને પછી પીશ
ત મમ્મી પપ્પા ફરવા ગ્યા છે ને
હા મારા મમ્મી પપ્પા દેશ માં ગયા છે ફરવા માટે મારું પપ્પા નું મૂડ વતન
હમ તા એ લોકો કામ થી ગ્યા છે કે એમ જ ફરવા
પપ્પાની તબિયત અહિયાં બરાબર નથી રહેતી તો ત્યાં ગયા છે
હમ કે વાતાવરણ નથી ફાવતું એમને
એનું વાતાવરણ ભેજ વાળું છે એટલે એમને વધારે ફાવતું નથી
હો અચ્છા બીજું કો
તમને ત્રિપલ સી ને ટેલીમાં બધું આવડી ગ્યુ
હમ હમ ઘણી વાર પ્રેક્ટિસ કરેલું ઘણી વાર ઘરે પણ મેં પ્રેક્ટિસ કરેલું એમ આવડતું છે હવે
બરોબર અરે રિઝલ્ટ ક્યાર સુધી આવશે
એમ તો ચેક થઈ ગ્યુ હશે પણ ખાલી મેઈન માર્ક્સ કહેવાનું બાકી છે હવે જોઈએ
તમારું ટેલીનું પ્રેક્ટિકલ નું માર્ક બાકી જ છે હજી
હા
હા તો તમે કાલે કદાચ એક્ઝામ આપવા જશો તો તમને ત્યારે ત્યાં કહેશે મે બી
હા એતો અમે પૂછીશું
બરાબર છે
હમ બીજું બધું બોલો
હા તમારો હા બોલો બોલો
તમારું ફેવરેટ ફેસ્ટિવલ શું
મારો ફેવરેટ ફેસ્ટિવલ દિવાળી
કેમ
હમ મને ત્યારે ફટાકડા ફોડવાનું ખુબ જ ગમે
ઓહ અચ્છા ત તમને ખબર દિવાળી કેમ મનાવવામાં આવે
કેમ કે ત્યારે રામ ભગવાન વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા આવ્યા હતા
હમ્મ
હ
તમે રામાયણ વિશે ઘણું જાણો છો એવું મને લાગે છે
હા થોડો ઘણો
હમ્મ
તેમાંરો ફેવરેટ ફેસ્ટિવલ કયો છે
મારો ફેવરેટ ફેસ્ટિવલ છે પૂજા
અચ્છા તેમાં શું શું હોય
તે ઘણું લાંબુ ફેસ્ટિવલ ત્રણ થી ચાર દિવસ ન ઘણું મજા આવે નવા કપડાં પહેરવાના ઘણું બધું એમ સરસ ખાવાનું હોય
બરોબર
બીજું એમ ઘણું એમ એક્ટિવી હો સારી સારી એમાં અમુક લેડીઝ બી ફાસ્ટ રાખી શકે ગર્લ્સ ભી ફાસ્ટ રાખી શકે ઓ જેન્ટસ બી રાખી શકે
અચ્છા
ખુબજ માન્યતા છે એની આપણે કઈ વિસ કરીને આપ તે કઈ માનતા રાખીને કરી તો એ હંડ્રેડ એન્ડ ટેન પસે પૂરું થાય છે
બરોબર તમને શા માટે વધારે ગમે છે છઠ પૂજા
કેમ કે હું બિહારથી બિલોંગ કરું છું અને ત્યાં એમ જ અને ખુબ જ પ્રસિદ્ધ ખૂબ જ માન્યતા ધરાવતું આ તહેવાર છે એટલે મને ખુબ જ ગમે છે
એમાં બધાના ઈમોશન્સ છે લાગણીઓ છે એટલે
બરોબર સારું કેવાય તમને છઠ પૂજા ખુબ જ ગમે છે
હમ્મ
છઠ પૂજા ક્યારે આવે છે
નવેમ્બર ઓક્ટોબરમાં અત્યારે આવશે નવેમ્બરમાં પંદર ની તો સોળ તારીખ
અચ્છા બરાબર બરાબર છે
હમ્મ
ચાલો હવે ફોન મૂકીએ તમને પણ પરિ તમને પણ પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ
હમ થેન્ક યુ
બાય
બાય